વીસ રૂપીસ બીજા બીજા પાંચ કરવાના જો આયા.
હજુ વીસ કરવાના.
પંદર પછી વીસ આયા એમને?
હમ
પછી બીજા વીસ આવશે એટલે પચીસનું હશે હવે કદાચ.
હમ બીજા પોચ આવશે વીસને
એટલે વીસ પછી બીજા પોચ આવશે એમ.
હહ
અત્યારે વીસ આયા એમ?
હા
બરાબર.
પચા વીસ આયા.
હમ
પંદર પૂરા થઈ ગયા. નીકળ્યો શું આવા માટે?
ના હવે નીકરું થોડી વાર રહીને આ પતે એટલે નીકરું.
હજી એક કોલ રયો ને?
આઈ ન કરશું હવે હું એ કંટાળો આવે.
હમ હમ એવું હોય તો કરી નાખ પૂરા. કરી નાખ આઈને કરીને પૂરા કરીને
એવું કહે હેડફોલ વધારે બીજું શું દહ મિનિટ વધારે બેઈશ.
હમ એમે તો બેઠો બેઠો કામ સારું ખુલ્લું ને.
હા
અ ઘરે થોડું અહીં કરવાનું.
અરે અમે અહીંથી નીકર માગે તું નીકળી ને બે બહાર છું તે બી તને આવવાનું નહીં. ચમ આમ મોડસાઈ કરે.
એકલો હોય ને કંટાળો છે.
હમ, હમ.
હમ.
વેલા લઈ લ ખુરસી ફુરસી બેેજાને દ ખુશી.
બે વાર નીચે.
બરાબર.
હ, કોલેજ ક કોલે ક કોલે.
હા. હલો. હલો. અવાજ નઈ આવે, ઉ બો જોથી, બોલ, હાલ આવ્યો આવ્યો.
અવાજ.
હમ.
બા
બોલ.
એવ શું એ માાર
હલો.
ત ભાઈબંધના ભાઈબંધ આવ્યો, પરક ફૂટી લાગ્યા. હેરો ભાગરવા શું ના માનો. રોહિત રોહિત કટ નામ છે. હા, એ છે.
રેહ છે.
દેવ દેવલો તં બેઠો હશે ને, ડેવલા ની એ ત જ ઘરે થયો. દેવલો હવે જાય.
એ લોકોને હવે ચાલુ થશે.
હમ, હો જાય.
અત્યાર નો ટાઈમ ના એમને એટલે.
હમ, હમ, બરાબર. અત્યારનો ટાઈમ હોય એમનો.
અ ચાર થી ત્રણ વાગ્યા લાગી નાશે, એ લોકો પણ કદાચ.
હમ, હમ. બારથી તું.
હા, ટમ કે બે મને નહીં ખબર કે લાગે, લગન ચાલશે તો. ક એ ન છે, કદાચ.
તે વાજુ ન તો ત્રણ વાગ્યા ને, બાર થી ત્રણ ન શું?
ત એ ન હશે.
હમ. હાઉ છોટે દોન સંજય કે, છોટે દોન સંજય કે, છોટે ડોન. હલો.
હમ.
બાય. મસાલો, મસાલ ક
પટેલી લઈ લે છે, નહી તાર નહીં લેવો.
ના, ના, લાવતો નહી ખાવા, ખાલી કે તો ખાલી કર નહી ખાતો, હ, બંધ ના કરી.
હ, હા.
પાછું બંધ કર્યું.
હા, કહે જોઈએ.
હમ.
કેટલા દાડા બંધ રહ્યા.
પછી પાછું ચાલુ થશે પછી પાછું બંધ કરીશ.
હ બે દાડા બંધ પાત દાડા ચાલુ એવું.
ના ના એવું નઈ પોચ દડા બંધ ને એક દિવસ ચાલુ. પોચ દિવસ બંદ ને એક દિવસ ચાલુ.
એવું છે.
હમ્મ છ્ઠ દિવસ એટલે ખ પાંચ દિવસ થઈ જાય પછી છઠ દિવસ એલે
પાંચ પાંચ દિવસ રાખવાની ગેપ રાખવાની એવું. હમ્મ બરાબર.
હા ધોધ બહું બગડી એટલે પછી મે નહી ખાવું.
દાંત તો બગડે ને. હોવે.
હમ હમ કેટલી મિનટ થઇ જો હતું.
હજુ તો ચાર જ થઈ છે.
ચાર જ થઈ. લેલા ઉડ્યો મને ન તો હવે
ગીયો.
હા તા
તા આપહીયા તાવત નની કર્યો સે.
હમ હમ.
બોલ.
બોલ બોલ. હલો. પંદરમાં પંદર પૂરાક કરી નખ.
કરી નાખ
એટલે મને આ પતે એટલે તિ તિયારીજ બિજો
બીજો મા આ લોકો કોઈ જાનું ક્યા ગયા નહિ ભાઈ નખુલ એન પૂછતો. ક્યા તો રન જવાન તાય હોતી.
ઉવે કાલ કહેતા હતા.
ક્યા જાવાના ત્રણ ચાર વાગે એ તો બધાને જવાનું છે ને. બધા આપડ બધા ને જવાનું છે એ તો.
ઓવે.
હરે કે ભ પાંચ પાંચ ક પુરા કર તો હજુ તો કેટલાક પાંચ પુરા કરે પતા જ નહીં આ તો.
પતા જ નહી બીજા પોચ કર બીજા વીસ આવન આ તો.
બીજા પાંચ આવન પચીસ થાય તો. બીજે પચી પૂરા કરી બીજે ત્રીસ થાય તો ત્રીસ પાંત્રીસ
આ તો ભાઈ અલગ અલગ ગ્રુપમાં નંબર નાખવા પડે આ તો કંટાળો આવે આપણે આપણે વાત કરી બીજા લોકો જો વાત કરે તો આમ થોડુંક અલગ વાત થાય.
હા રિસ્પેક થી બધી વાત થાય આપડે એક ને એતને વાત કરીએમ પછી એવું થાય.
એટલે કેવું લાગે રોજ વાત કરતા જ હોય.
હ હજાર લાગીને કમજર તમાર અઢાર હમ્મ હામ. અઢાર.
સુએ ડર.
હલો.
હા અઢાર બતાવે છે એમ?
ના વીસ બતાવે છ. મારા તન ફેલ ગેલા. મારે વીસ સુધી કરવા એમ? હમ્મ હમ્મ, હું બી પચી રૂપી થાય તે બી કરવાના જ છે આજે. હાલો.
હા.
આજે પૂરા કરી લઈએ બરોબર ને?
હવ.
હમ્મ.
હા ક કેટલા થયા આપડે પોંચ ઉપર થયા તો કદાચ નહી?
હમ્મ.
એ પાંચ થઈ ગયા?
હલો.
વાત થઈ ગયા ઉપર છે એમ.
મારે પંદર પૂરા થાય.
એમ નઈ આપડા આપડા બે ના.
આપડે પોંચ હજુ ક પચ ઉપર થવાના, હજુ
નહી થાય? થઈ ગયા હશે કદચ.
ની થાય તો તારું કયું ચાલે ચોથું ચાલે ને?
મારે હા અગિયાર, બાર, તેર.
અને આ ચૌદમાં તો ચાર થયા
ચાર થયા.
હમ્મ
એક બાકી એટલે પોંચ થઇ જશે ને પેલા પંદર થઇ જશે.
હમ
જો ગાડી આઈ કચરાની ગાડી આઈ નગરપાલિકા પાતવરીસન ભીનો કચરો
હમ ટિફિને લઈને આયો છે, ટિફિન આલવાનું છે.
હા.
ટિફિન લઈને આયો ટિફિન આપવા જવાનું.
કોને?
એટલે પેલું સ્વામિનારાયણ વારુ આપને ગોમાં ની ચાલતતે
હ અ
મંદિરમાં પેલું આલે છે ને ટિફિન. મેં એનું ટિફિન લાવ્લો ત્રણ દિવસ થઈ ગયા હજુ ટિફિન આપવા નહી ગયો.
તું લયલો?
અલા માર પપ્પાએ મન જોડે મંગાવેુ હતું મને યાદી નઈ આપ. જવાનું રહી જાય છે મારાથી.
જોવાનું શે
આપવા જવાનું.
હમ્મ હમ્મ.
એ તો રેય જાય છે ત્રણ દિવસથી રેયુ છે. આજે હજી યાદ કરાવશે ભૂલી કેમ ગીયો. હલો આપડે ઓલી ટઇન વાગી જઈએ ને.
કઈ કા હા.
ઘરે જીઈએ ને એટલે મને યાદ કરાવજે પેલું ટિફિન લઈ લી
હાડવા
એટલે હું લેતો આવું.
હરી અમને ખાવાનું ને ગોઠવ ગોઠઈ કશું ગોઠવ તો છે ની હોબી છે. આજે કેતો હતો એવું. એટલે કે ઓફિસ લઇ જા પછી અમને ખબર પડે કે શું છે શું નઈ. થેન્ક્સ. નહી.
અહિયા ઓફિસે તો આ મેસેજ માં હમજાયું તે હમજાવતો હતો બો
હમમ એ આજે કેવું થયું મે ઉરી જોડે બસ સો રુપિયામાં માંગે ને તો ઉરવી કેય આઈ ને લઈ જાવ કે
આ જવાનું જ છે ને કેઈ આ આવી ગયો કે આયી ગો લેય ને કે એવું ના કહું.
યસ. હમ્મ.
આજે જવાનું જ છે ને અમને અવે.
લઈ આવજો પૈસા એમ કેમ તું.
હા મને શું કર તારે જોવાનું ને.
બસો રૂપિયા લેવાના છે.
સજા.
ચાર વાગે જવાનું કીધું.
હા તો આપદે ત્રણ વાગે જવાનું છે ને એમને એમ?
હમ્મ.
તો તહીંથી ઓફિસે થી નીકળી ને ડાયરેક્ટ તા.
હમ્મ.
તા લગીન ચાર વાગતા ચાર જેવું થઈ જશે.
મને શરમ આવે મારા પૈસા કેમ ના લેવાના એની જોડે હું એમ. આટલા આટલા તો ખર્ચા પૂરા કરે બીજા કેટલા ખર્ચા કરાવે? વાપરવામાં.
ના વાપરવા વાપરવા નહી નાટક કર લઈ જ લેવાના હોય ન.
શું?
વાપરવા વાપરવા ને નાટક કરે લઇજ લેવાના હોય ન.
આ જોને આ રવિવારે કેટલો ખર્ચો કરાયવો પચીસો રૂપિયાનો ખર્ચો કરાવી દો.
તો બસો વધાર.
એના પૈસા ઉદારવાના આપડે. આપડા તો એક રૂપિયા નહી હલ, હલો.
હા.
મને કે લઈ જાવ કે આમ હું આવડે આવઉ ને તો શુવડાઈ દઉ છું.
એવું?
હમ્મ.
બરાબ.
હારુ હેડ હું
થઈ ગય દસ મિનિટ? હા એક પાછળ જ